હેલો
હેલો આર રાહુલ બોલની ભાઈ કેટલા દિવસ યાદ કર્યો
નામ નથી લે યાર હેલો જય શ્રી કૃષ્ણભાઈ હા યાર બુજ દિવસ થઈ ગયા કેટલો ટાઈમ થઈ ગયો આટલો લંબો કોલ કર્યા ને તું બોલ કેમ છે બાબુ અમદાબાદને શું ચાલે છે
જલસા છે ભાઈ અમદાવાદમાં તો બધું એમ જ ચાલે છે ધંધો મા તું બ તું ત્યાં જ ત્યાં છે બસ એક તું નથી એમ બધા પર્વત સર્વ દિવસે જે મણિક ચોક ગયા ગોગરા અને સેન્ડવિચ ખાવા ત્યા તેરી બોત યાદ આઈ ગ તું બોલ ન્યૂ જર્સીમાં કેવું જ છે
અરે યાર માણિક ચોક નું નામ ના લેે મોઢામાં પાણી આવે હ ત્યાંની ત્યાંની ખાણી પીણી બહ યાદ આવે છે ન્યુ જર્સીમાં તો બસ ચાલે છે ઠંડી બ છે અ હમના અને લાઈફ થોડી ભાગ ભ વાળી થઈ ગઈ છે મોર્નિંગમાં ઉઠવાનુંું રેડી થવાનુંું ઓફિસ જવાનું બસ રુટીન થઇ ગયો છે બધું
હાાર ત્યાંની લાઈફ થોડી મ નિકલ તો હોય જ પણ નવી જોબ કેવી છે તારી બધું બરાબર સે થઈ ગયું નહી ટીમમાં બધા કેવું જ છે
હા જોબ તો મસ્ત છે કામ થોડું વધારે છે છે પણ શીખવા બહ મળે છે
હમ હમ
આ મે સપોર્ટિવ છે સ્ટાર્ટ થોડું પ્રોબ્લેમ થઈ હતું. એન્ટ સમજમાં પણહેબ ધીમે ધીમે આદત થઈ ગઈ. અચ્ છે. ઇંગ્લિશ આદમતી પણ અલયા લોકો બુ જે ફાસ્ટ બોલે છે ને
હા હા ભાઈ તે તો હોય જ ના મને ખબર છે. ત્યાનું ઇંગ્લિશ થોડું અલગ હોય પણ તું તો અમદાવાદ પ છો બધા જ સેટ થઈ જશે મને પૂરો ભરોસો છે તારા પર અને ભાભિ કેવી છે ભાભી ની ત્યાં ગમે છે કે નહી
હમ હમ અરે ભાભી પણ મસ્ત છે તને પણ સ્ટાર્ટિંગ મ થોડું હોમ સિકનેસ થ થતું હતું પણ હવે તને અહિયાં થોડા ગુજરાતી ફ્રેન્ડ્સ ભણયા છે લક્ષ્મ તો આજ સોણું પોટલક છે ત્યાં ગઈ છે તણે તો અહિયાં ના મોલ શણે સુપરમાર્કેટ્સ ભૂગમી ગઈ છે કોસ્ટકોમાં જાણે તો ગંદી થઇ જાય છે
હ વાહ મોલ તો બધે જ સામે જ હોય બસ ત્યાં બધું મોટું હોય સારું જ છે બંને સેટ થઈ ગયા એ મોટી વાત છે
એ વાત તો સાચી છે અચ્છા ચલ એ બોલ કાકા કાકી કેમ છે અને તેરો લાગણ નું શું થાયું કાકી કોઈ છોકરી જોઈ કોઈ નઈ તેરી માટે મને તો લાગ્યું તું મારો ગયો પંછી તુરંત છે ખુશ ખબર આપીશ
અરે ભાઈ ભાઈ ધીમે બોલ મમ્મી પાસે જ બેઠી જ છે હમલીી જાય તો મારી વાત લગી જ દેશે કાકા કાકીકી એકદમ મજામાં છે અને લગન લગ્ન ની વાત હા મમ્મી પાપ્પા જોઈ રખા છે અમે થોડી થોડા બાયોડાાટા એક બે છોકરીઓ સાથે વાત પણ થઈ પણ કનકું પાગલ થયું નથી હાજી મને તો થોડી બાઈક ચલાવવાની એમ જેમ ફરવાની આદત છે એટલી જ જલ્દી રિસ્પોન્સિબિલિટી નથી લેતી
અલ્હા હવે તમે મોટા થઇ ગયા છો કેટલો ટાઈમ એમ જે પ્રમાણુ છો લાગણા કરી એટલે હવે અમાણે પ્રણ ઇન્ડિયા આવવાનું બહાનુંું મળે અણ જ શિવ સુુધી હો ના આવ ત્યાં શ સુધી લગ્ન નક્કી ના કરતો મને ટિકિટ કરવામાં એ ટાઈમ લાગે છે ખબર છે ને
હા ભાઈ તારા વગર શું લગ્ન થાય જ કેમ તું મારો મેન માણસ છું લગ્ન થશે ત્યારે તારી ડેટ જોઈને થશે ઠીક છે
હા એકદમ બરાબર અને તું તારો બિઝનેસ કેવો ચાલે છે એ બોલ નવી શોપ નું વિચારતો ને તું
હા યાર શ્રીજી રોડ ઉપર નવી બ્રાન્ચનું વિચાર છે પણ હમણાં રીલ ભાવ બહુ વધી ગયો છે અમદાવાદમાં એકમદ આકાશ ની અંબ્યા છે તું થોડું જોઈ વિચારીને આગળ વધુ છું પણ હા આ વર્ષ આ સુધીમાં તો ચાલુ જરી દિવસ મોસ્ટલી
અરે સરસ છે સરસ છે યાર પણે ભહુજ સારું કેટવા હતો તું મહેનત કર જરુ બિજનેસ બહુ આગળ વધશે મને બધી ખબર તે છે તારી કેપેસિટીની જ્યાં પણ મારી ગુજરાતી મિત્રોને મળે છે ત્યાં તું તરા બિઝનેસ ની વાત કરું જે છે
થેન્કસ તારી વાત અલગ છે અચ્છા તું આજે ઓફિસ નથી ગયું તમે તો હમણાં સવારના આઠ વાગે હશેના
શું.
તારી વાત અલગ છે ભાઈ અચ્છા તું આજે ઓફિસ નથી ગયું ત્યાં તો હમણાં સવારના આઠ વાગે હશે ના
હા આજે મન્ડે છે પણ અહીંયા વીક મે લોંગ વીકેન્ડ હતું તો આજ હું વર્ક ફ્રોમ હોમ કરું છું મોર્નિંગ મોર્નિંગં મે લોગઈન કરતા પેલા જે વિચાર્યો કે કોલી કરી લઉ નવો દિવસ ચાલુ કરવા માટે તરા જેવા દોસ્ત સાથે વાત થઈ જાય તો દિવસ સુધારની જાય સુધારી જાય
વા યાર તું તો મને ઇમોશનલ કરી દીધું સાચી ત્યાં ગયા પછી પણ તું બધું નથી બલું નથી બાકી કેટલા લોકો ફોરીગન જાયને બદલી જાય છે
ક્યા ખાવે છે ક્યા ખાવ છે
પરસાદ ખઉં છું પરસાદ
અમાવસ નો પ્રસાદ છે
હા હા તને તો ખબરલી હોય
અરે ના અરે ના અમદાવાદી લોહી છે મારું કેમના બોલ જાવું પણ દોસ્તને ભાઈ લાય અચ્છા ચિંતન અને જિગ્નેનેશ લોકો નો કોઈ કોન્ટેક્ટ મે છે તો ને એ લોકો શું કરે હમણા
હમ અમ હા ચિંતના તો લાગણા થઈ ગયા આ મહિના તું આ શીખ્યું પણ અમે બધું બે ધમાલ કરતી તેને વિડીયો કોલ કરીને ટ્રાય કર્યું પણ ત્યા તારી નાઈટ થી તો સૂતું હતું અરે અરે ભાઈક કેનેડા જવાની તૈયારીમાં છે તેવું જ વિઝા આવી ગયા છે
વાહ જીગ્નેનેશ પણ કનાડા આવે છે એ તો ભુજમાં જ આવશે કેનેડા તો અહીયા થી જોડો જે છે અમે લોકો થોડા દિવસમાં મળી શકશો ત્યા ચિંતનને મારા તરફથી કોંગ્રચ્યુલેશન કેજે
હું તેને અલગ થી કોલ કરીશ
હા હું તો
હા હું આજે સાંજે તીનો મલબ જે છે તારી વાત કરાય. દીસ
ચલો યાર હ હવે થોડું ઓફિસ નું કામ ચાલુ કરુંન નો ટાઈમ થઈ ગયો છે મમ્મી પાપાને માર તરફ ચરન સ્પર્શ છે. અને ભાવે પણ જોરદાર.
હા બકા. જરૂરથી કે તું પણ તયા ધ્યાન રા જે ઠંડી વધારે જ છે. તો જરા જસી. નેરાજીએ. અને ટાઈમ મલે એમ કોલ કરતો રેહજે. એટલું લંબુ ગેપના રાખીશ હવે.
નક્કી નક્કી. હા, ફિક્સ ભાઈ હવે દર સન્ડે વા કરીશું અમે. ચલ ઠીક કેરબાાય આપણે. જય શ્રી કૃષ્ણભાઈ.
જે શી ક ક્રિષ્ણા જલસા કરજે હા ધ્યાન ધ્યાન રાખજો ત્યાં.
ક્યા બાળક વચ્ચે ધ્યાન રાખે હ.
ઓર.
ઠીક છે ભાઈ.
ઠીક છે ભાઈ, જય શ્રી કૃષ્ણ.